હલ
કેમ છો?
મજામાં તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા ચલો ને આજે આપણે મેદા વિશે વાત કરીએ જે આપડા ખાવામાં આવે છે તે વિશે વાત કરીએ કેવો વિચાર છે મારો
હ બહુ સરસ વિચાર છે. અમેદો આપણા રોજિંદા ખોરાકમાં ઘણી જગ્યાએ વપરાય છે.
સાચું કહું તમે જેમ કે પિઝા, બર્ગર, નુડલ્સ પછી પ્લીસ્ટ અને કેક ઘણી વસ્તુઓમાં મેદા મેદાથી જ બને છે.
હા પરંતુ વધારે મેદાનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.
કેમ મેડા મા એવી શું સમસ્યા અ છે
અ જો મેદો ઘઉંમાંથી બનાવવામાં આવે છે. પરંતુ તેમાં રહેલા ફાઈબર અને પોષક તત્વ દૂર કરવામાં આવે છે એટલે મેદામાં કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે પરંતુ ફાઈબર ઓછું હોય છે.
ઓકે તો તેનાથી આપણે પાચન અની સમસ્યા પણ થઈ. શકે છે ને
હા વધુ મેદો ખાવાથી કબજીયાત અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.
બરાબર પણ છતાં તો લોકો મેદાની વસ્તુઓ એટલી જ પસંદ કરે છે. કેમ એવું
કારણ કે તેનો સવાદ સારો લાગે છે અને તેમાંથી બનતી વસ્તુઓ નરમ અને સ્વાદિષ્ટ હોય છે.
બરાબર અને બાળકોને તમે જોયું છે. ખાસ કરીને પિઝા અને કેક બહુ ગમે છે અને હા માતા પિતા પણ તેનું પ્રમાણ અ નિયંત્રિત રાખવા જોઈએ ને છોકરા પર
અમે મેત શું ખાઈ શકાય
અ જો ઘઉં નો લોટ છે, પછી જવાર છે, પછી એ બાજરી અને અન્ય અનાજ અ આપણે અ વધુ વિકલ્પો છે જેનાથી આપણે ખાઈ શકીએ છીએ.
શું ક્યારેક મેદો ખાવાથી નુકસાન થ
હમમ ના મર્યાદા થી અગર જો આપણેે પ્રમાણમાં ખાવાથી કઈ નુકસાન થ તો નથી સમસ્યા ત્યારે અ થાય છે જય્યારે તેનું વધુ સેવન થાય છે એટલે
હા
અ સૌથી મહત્વપૂર્ણ છે એક ત અને તાજું અને પૌષ્ટિક ઘરનું ભોજન હંમેશા શ્રેષ્ઠ જ હોય છે
હા આ તો એકદમ સાચી વાત છે આજે મને મેદા વિશે ઘડી નવી માહિતી મળી
હા એ તો છે અને જો ને ગઈ કાલે આપણેે મેદા વિશે આ એટલે આપણે આ ખાધું હતું મે મેદો પિઝા બર્ગર આપડણે ખાધા હતા તો ચાલ ને આજે આપણે એના પર ભી આપણે થોડી વધારે ચર્ચા કરીએ
હા જરૂર આજકલ મેદાથી બનાવેલી વસ્તુઓનો ઉપયોગ ખૂબ વધી ગયો છે
હા એ તો છે તમારી વાત સાચી છે તમે રોજિંદા જીવનમાં કઈ કઈ મેદાનની વસ્તુઓ ખાઓ છો
અને નૂડલ્સ ખાઈ લેઉ છું
બરાબર શું તમને ખબર છે કે મેદો કેવી રીતે બનાવવામાં આવે છે
તે નથી જાણતો ઘઉના ઉપરના પડ અને અંકુર ભાગ કરીને સફેદ બચે છે તેમાં મેદા બનાવવામાં આવે છે
ઓકે એટલે તેમાં ઘણા પો પોષક તત્વો ઓછા થઈ જાય છે એમ
હા
ઓકે એટલેમાં ખાસ કરીને ફાઈબર અને કેટલાક વિટામિન ઓછા થઈ જાય છે તેથી જ ડોક્ટર વધારે મેદો ખાવાની સલાહ અ નહી આપે કે તમે બધા વધારે મેદો ન ખાવો જોઈએ
હા આ સાચી સાચી વાત છે આજકલ તો બાળકો પણ જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે
હા કારણ કે જાહેરાતો અનેઅ સ્વાદ તેમને ગમે છે અને શાળામાં પણ સ્વસ્થ ખોરાક વિશે જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે
બિલકુલ બાળકોને ઘરનો પૌષ્ટિક ભોજન ખાવાની ટેવ પાડવી જોઈએ શું મેદાથી જગ્યાએ ઘઉં લઈ ને બ્રેડ વધુ સારી ગણાય
હા કારણ કે તેમાં ફાઈબર વધુ હોય છે અને તે પાચન માટે પણ સારું છે
હા મને લાગે છે કે ખોરાક પસંદ કરતી વખતે તેના પોષણ વિશે વિચારવું જોઈએ
હા એકદમ સાચું માત્ર સ્વાદ જ નહીં પરંતુ સ્વાસ્થ્ય પણ આપણા માટે મહત્વનું છે અને સાંભળને આજે તું એ કેન્ટીનમાં શું સુ ખાધુ
હુ પી અ હોયે આજે પિઝ્ઝા ખાધો તે જ ખૂબ જ સ્વાદિષ્ટ હતો.
પિઝા પીઝા તો સરસ લાગે છે. પણ તે મેદા અ મેદાનો ઘડેલો હોય છે‌.
હા મને ખબર છે પરંતુ ક્યારેક ખાવાની મજા અલગ જ હોય છે.
હા એ તો છે ક્યારેક ખાવું ઠીક છે પરંતુ રોજ ખાવું એ યોગ્ય નથી.
હા અ તમે એવું કેમ ક કહો છો
કારણ કે મેદામાં ફાઈબર ઓછું હોય છે. અને તે અ ઝડપી પચતો નથી એટલે
એટલે જ કેટલાક લોકો કબજયાતની સમસ્યા થાય થાય છે.
હા અને વધુ મેદાનુ સેવન વજન વધારવામાં પણ મદદ કરે છે આજકાલ તો બજારમાં ઘણી બધી મેદાની વસ્તુઓ મળે છે. અ જેમ કે તમે જોયું હશે અ સમોસા કચોરી પેસ્ટ ટ્રી પછી બિસ્કેટ પછી નૂડલ્સ આ બધી વસ્તુઓ
હા બાળકોને આ વસ્તુઓ ખુબ જ ગમે છે પરંતુ બાળકોના વિકાસ માટે પો સ્ટીક ખોરાક વધુ જરૂરી છે‌. મેદાની જગ્યા ક્ય વિકલ્પો સારા ગણાય
જો મેદાનની જગ્યાએ તો આપણેે ઘઉની રોટલી ખાવી ચોખાનો રોટલો ખાવો બાજરાનો રોટલો ખાવો પછી બાજરી છે પછી જવા પછી મકાઈ નો લોટ છે એ આપણે એ વિકલ્પો સારા છે જેના થી આપણે અ બાળકોને મેદાથી દૂર રાખી શકીએ છે.
હા આ વાત સાચી છે મારી મમ્મી હવે ઘરમાં ઘઉં ના લોટનો પીઝા બનાવે છે.
વાહ એ તો ખુબ સ્વાદિષ્ટ છે ક્યારે મને પણ બોલાવજ ખાવા માટે
જરૂર જરૂર આવજો
હા અને આખો પરિવાર અ તેને પસંદ ભી કરતો હશે ને ઘઉંના લોટ નો જે અ તારી મમ્મી પીઝાનો રોટોલો બનાવે છે તે
હા બધાને બોવ ભાવે છે. ઘરનું ભોજન હંમેશા બહારના જંક ફૂડના કરતા સારું હોય છે. ઘરમાં બનાવેલી વસ્તુઓમાં
હા અને તેમાંજ તેલ મીઠું અને મસાલાનું પ્રમાણ પણ નિયંત્રિત આપણે કરી શકાય છે.
હા મને લાગે છે કે આપણે ખોરાક અંગે વધુ જાગૃત થવું જોઈએ. સ્વાસ્થ્ય એકવાર બગડે પછી તેનો સુધારવો મુશ્કેલ બને છે.
હા તેથી સંતુલિત આહાર અને નિયમિત કસરત બંને જરૂરી છે. છે.
હા તમારી વાત સાચી છે અને પાણી પૂરવું પીવું એટલું જ મહત્વનું છે.
હા એ તો તમે સાચું કીધું અને જો ને આજે તું એ અ તું એ એ તો કીધું કે પર પીઝા ખાધો હતો ત્યાં કેન્ટીન માંથી પણ તુંએ ના નાસ્તો શું કર્યો હતો.
હ નાસ્તામાં પણ તેજ અ ઢોસા અને ઈડલી ખાઈ ખાયો હતો.
અચ્છા પણ એ એ તો સારું છે હેલ્થ માટે ઢોસા ને ઈ ટલી એક તો બધું અ લાઈક અફેક્ટ નથી કરતું આપડા બોડીને. પણ મેં તો આજે બિસ્કીિટ અને બ્રેડ ખાધો હતો.
હા તેમાં બહ મેદા હોય હું ધીરે ધીરે આ બધી વસ્તુઓ છોડુ છું.
અચ્છા નહી મેં પણ ટ્રાય કરું છું છોડવાની પર મારાથી થતું નથી. એટલે હું ધીરે ધીરે જરૂર ટ્રાય કરીશ.
હવે ડાઇટ બનાવવું બઉ જરૂરી બની ગયું છે.
હા એ તો હવે આજના બધા જ લોકો ડાયટ ફોલો કરી રહ્યા છે. અને બધા ફોલો કરવું પણ જોઈએ આપડા માટે જ સારું છે અને જેટલું આપણે મેદા થી દૂર રહ હિયે એટલું આપડા બોડી માટે સારું છે.
તમે જોયા જ હશે કે કેટલાક લોકો આજે મોમોસ. બર્ગર. અને ચાઇનીઝ આઈટમ ઘણા બધા ખાય છે તે સ્વાસ્થ માટે બઉ હાનિકારક હોય છે.
હા એતો છે અ પણ એ કોઈ કોઈ વાર ખાવું ચાલે છે બટ આમ રોજિંદા આમ રોજ રોજ ખાવું એ ખરાબ આપડા બોડીમાં અફેક્ટ કરે છે. તો આપડે એજ સલાહ આપવું જોઈએ. કે બને ત્યાં સુધી તમે મહિના માં ખરી બે કે ત્રણ વાર બાર નું ખાવો. બાકી ઘર નું સ્વાદિષ્ટ ભોજન જ ખાાવો જેનાથી તમારો અ જે એ અ ટીન્સ ફાઈબર વિટામીન્સ મળવા જોઈએ તે તમને મળી જાય.
ચી છે જેટલા હોય તેટલા મેદાનથી દૂર હોવું જોઈએ.
હા તો ચાલો પછી તમારા સાથે મેદાના વિશે વાત કરીને ખૂબ આનંદ મળ્યો અને ખૂબ જાણવા પણ મળ્યો.
હા તે બહ જ સારી વાત છે.
જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.